હા હેલો કેમ છો? હમ્મ મજામાં. હું કરય માંથી વાત કરી રહ્યો છું.
ઓકે.
તમારો દિવસ કેવો ગયો.
સારો ગયો તમારો દિવસ કેવો ગયો.
હમ સારો થયો. શું જમી્યા આજે?
દાર ભાત.
હમ.
દાર ભાત અતા ખુછી
ઓકકેે
ઘરમાં બધા સારા છે ને
હા સારા છે તમારા ઘરે બધું સારા છે ને
હા સારા છ ન ફેમિલીમાં બધાની તબિયત સારી છે ને
હા સારી છે તમારા ફેમિલીમાં બધાની તબિયત સારી છે.
હા સારું છે. પછી શું અગારે બનવાનું શું પ્લાનિંગ કરી્યા છે.
અ મેં કોલેજમાં બીકોમ કરવા માંગ તમારો શું પ્લાનિગ છે.
પછી ડિપ્લોમા કરવાનું છે મિકનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનો વિચાર છે.
ઓકે.
મશીન ને એન્જિનિયરિંગ વિશે
ઓકે.
તમે શું સજેસ્ટ કરો છો?
સારી છે. તમે અગડી. સોઈચું જ છે તો તમે. ટ્રાય કરી શકો છો. તમારે શું કરવું છે તે.
તમારી સ્ટડી કેવી ચાલે?
મારી સ સ્ટડી તારી ચાલે છે. તમારી સ્ટડી કેવી ચાલે છે?
તમાર ફ્યુચરમાં શું? કરવા માંગ્યો છો.
હવે ફ્યુચરનું તો હવે સ્ટડી કરીએ. સ્ટડી પછી જોબનો વિચાર છે. જોઈએ તમારો શું વિચાર છે?
અમને તો કઈ વિચાર ની મલે.
ઓકે!
તમને કઈ વસ્તુમાં વધારે ઇન્ટરેસ્ટ? છે.
મને મહેંદી પાડવામાં મહેંદીનું કામ કરવામાં વધારે ઇન્ટરેસ્ટ છે.
ઘરની કઈ કોઈ નવી વાત?
કઈ ની. તમે બોલો.
કઈ ની. લાસ્ટ ટાઈમ ક્યારે મળ્યા હતા? આપને લાસ્ટ ટાઈમ ક્યારે મલ્યા?
હન અઠવાડિયા પહેલા.
હમ, આ આ વીકેન્ડમા કઈ પ્લેન કરીએ. શું પ્લેન છે આ વેકેન્ડમાં?
આ વેકેન્ડમાં ફરવા જવાનો પ્લેન છે. હવે ફેમિલીવાળા શું કેય છે, તેની પર આધાર.
સારું સારું લાગ્યું વાત કરીને. ટાઈમ આપવા માટે ધન્યવાદ. પછી વાત કરશુ.